હલો
હલો હ સોરી ફ્રિ જ નાખેલી હતી હ રથયાત્રા માં ગેલા હતા આઈ ને થોડું ઘણું કયું અને આ બેઠેલી છું સવા છ તમે લોકો ગેલા જોવા માટે રથયાત્રા
નહી ગેલા આવતા આવતા ત્યાં રસ્તા માં જારી કેમ જોઈ લીધું
હ કેટલી ભીડ હતી અમે બી કયારના ગેલા કેટલો ભાર
આજ તો ટ્રાફિક ની બહુ હતો
કેટલી થાય આવું કર હોય તો
હા
એ બી બધા બહુ સેલિબ્રેટ કરે
હ કઈ વધારે જ જેવું
તેજ તો ટ્રાફિક ભી એટલું થાય ભીડ ભી એટલું જ
હ ઘરે
એમાં ડી જેે આ તે કેટલા વાગે આવ્યા તમે
અમે આવ્યા સાડા પાંચ પોણા છ વાગે
અ હ
હ હ હ
બરાબર છે અમે પણ ગેલા હતા. હજી બનાવે છે મમ્મી મને તો કઈ આવડે નહી એટલે પેલા શીખવા પડહે
હા એતો છે જ.
બોલ બીજું.
બીજું હું આજે બહુ ફેસ્ટિવલ હતો બધા બહુ ઉજવ ઉજવ કરતા છે.
એજ તો જગન્નાથ ભગવાન નું સ્ટોરી સ્ટેટસ બધી જ જગ્યા પર બધા ના સ્ટેટસ માં આજે જગન્નાથ ભગવાન ન કર્યું છે.
હમ પરરસાદી વરસાદી બી એમ રસ્તા માં આપતા હતા.
હં આપે ને.
હમ પણ ટ્રાફિક જ એટલું કે લેવાનો ટાઈમ જ હી મળે.
એ જ
હમ. પછી હું ડાયરેક્ટ ઘરે આ પડ્યું.
હા.
ડાયરેક્ટ ઘરે આવવા પડે પરસાદી લેવા વગર એક તો જવા બી નહી મહિલા
તેજ તો કઈ નઈ હા ગેલા ને સ્ટોરી સ્ટેટસ એવુંમાં જોઈ લેજે. એના પરથી એમાં તો ખબર પડી જાય એમાં બધું જોવા મળી જાય. ઘરે બેહી ને બી આપડે ભલેસે બહાર ઈ જવા પડે.
હા એ તો છે કેટલા બધા એ તો તતા જોઈને એ વિડીયો બનાવીને સ્ટેટસ મોકલી બી દીધ
મૂકી બી દીધું હય એજ તો સ્ટોરી જાણવા આપડે જગન્નાથ ભગવાન ની.
હા.
એનું મેઈન મંદિર પેલું જગન્નાથપુરી એવું કઇક છે હા ને મેં સાંભળેલું હતું જગન્નાથપુરી
હા પેલું થતા કર્ણાટક કે એવું કઈ કસ્ જગ્યાએ છે.
હા છે તો ખબર ને સાંભળેલું જગનાથ જગન્નાથ ભગવાન જ જગતનાનાથ જગન્નાથ. જાણવા પડે થોડું ડિટેલ માં શું છે શું નહી.
હા કા
હજુ આટો બટટો ફેસ્ટિવલ બધા સેલિબ્રેટ કરે તો આપડે બી થોડું જાણે. સારું કેવાય છે કે આપણને તો કોઈ ખબર મળે નહી
હા એ તો જ
જે જાણવાનું છે એ નથી તો આપડે બે ખબર છે.
હા અરે એમાં ઇન્ટરેસ્ટ જ નહી મળે એવું કે નહી
તેજ તો જેમાં જાણવાનું છે જેમાં ઇન્ટરેસ્ટ નાખવાનો છે.
તેમાં તો હોય નહ બીજા બધામાં છે.
તો બીજું બધું હડ બધા એપ્ સોશયલ મીડિયા બડું છલે બધું મર ધ્યાન દે તો
જે કામનો છે એમનાવા તો ધ્યાવાન હોય નહી.
તે જ તો
હમ.
ત્યા બઘા માં જ
મારા ઇન્સ્ટા યુટ્યુબ એમાં બધા જ ઘુસી રહેલા હોયય નહી કરવાના એક વાર જો ઓપન કરી દીધું ને.
બધ ના ફોન માં અવેલેબલ હોય જ ભલે બીજું કઈ નહી મળ તે તો કઈ નહીં પણ ઈન્સ્ટાગ્રામ ફેસબુક, વાટ્સએપ, સ્નેપચેટ.
એ તો મલહેજ ને મલહેજ.
એનો યુઝ જ એટલો વધી ગયેલો છે.
હહ
અ અટલા નાલા હજી કોઈ એમ જે નયમું ભી એનું એના મમ્મી પપ્પા એ લોકોનું
અરે જેટલા હરખી રીતે આપ આપણને ની આવડતું હશે એટલી હરખી રીતે એ લોકોને આવડતું હશે.
ને હજી નાલા હોય ત્યારે જ એ લોકોનું અકાઉન્ટ બી બનાવી દે. વિડીયો સ્ટોરી નાખવાનું, પોસ્ટ કરવાનું બધું સ્ટાર્ટ કરી દે. નાનેથી જ એટલે એમ હજી જન્મે ત્યારથી જ એન પછી જેમ જેમ હમજ પડતી જાય ત્યારથી જ એને સોશિયલ મીડિયાનો ક્રેઝ એને બી જાગી જાય. પછી આખી સોશિયલ મીડિયા વાળી જ લાઈફ જીવે એવું કે બધાને બતાવવા માટે મેં આ કરું, તે કરું, આવી સ્ટોરી મૂકું હહ એજ તો બાકી આવા કપડાં પહેરીને, આવા ફોટા પાડીને, આવી રીતે સ્ટોરી મૂક, આવું સોંગ મૂક વાનું આ જગ્યા પર જાવાનું, આતે એજ તો
હમ એવું બધું
હવે વસ્તુ એજ છે સોશિયલ મીડિયાવાળું જ. બધી ડિટેલ જે એના પરથી જ મળી જાય આપણને.
કે તેના વગર ચાલે નહી એવું થઈ ગયેલ છે હવે તો
એજ ને એ એજ એ શ્વાસ લેવાનું ભૂલી જાય એટલો પોતાનો ફોન ની ભૂલે. ફોનના અંદર અટલું બધું હોય તો એક પૂરી દુનિયા જેવી જ તે ફોનના અંદર કે જેમાંથી બધું આપણને મળી રે જાણવાનું. પર હમણાંની જનરેશન એવી છે. કે જે જાણવાનું છે, જે કરવાનું છે, એની બીજું બીજું
પણ બીજું બીજું જ બધું
એજ
હમ
હવે એતો એવું જ
એમ તો કામનું છે પણ હવે કામ માટે
કામનું બી છે અને ની કામનું બી છે.
હમ
હવે એતો યુઝ કરવા પર ડિપેન્ડ કે કોણ કરે કોઈ કોઈ એવું બી હોય જેનું સરખી રીતે કરે એમ મતલબ ભણવામાં કોઈને એમ જાણ કારી
હ
કળવામાં બધી વસ્તુ ઈ શું છે શું ની.
બહુ બધાં છે. અરે આમ ઓનલાઈન જ્યારથી સ્ટડી ચાલુ થયેલું છે ત્યારથી તો બહુ બધું એમ આવી ગયેલું છે ફોનમાં બી એવા એપ્સ
તો હારું ને.
હહ કે ઓનલાઈન સર્ટિફિકેટને એવું બધું આપી દે કોર્સ કરાવીને.
હહ એના માટે પછી ઓનલાઈન પેમેન્ટ પછી એટલો ફ્રોડ થાય એ પણ જોવા પે
કોઈ ટ્ર કોઈ ગારંટી નહીં હોય કે સર્ટીફિકેટ આપે હૈ. પેમેન્ટ લઈને કે ની આપે.
કેમ કે એમાં એટલું ફ્રોડ જ એટલું બધું થાય. તો એવી એપ્લિકેશન પર ટ્રસ્ટ કરવાનું બહુ મુશ્કેલ થાય.
એતો છે એમ હારું ભી છે ને ખરાબ ભી છે.
બી હોય કેજ એનું એમ રલ્ટ સારું મળે કે આપડે એમાં
હા પણ આ ખરાબ ને લીધે જે સારું હોય એ બી એમાં બી કરવાની બીક લાગે.
એ તો છે શું કરે છે. જ કે જે પછી હારી એપ્લેશન હોય એને બી પછી કેન્સલ કરવું પડે.
હા એના લીધે પછી એનું બિ નામ ખરાબ થાય.
એ ઈઝી બી પડે કે ઘરે ઘરે બેહીને એમ થાય.
હા મન તો લાગેલું બધું ઓનલાઈન જ થા હૈ આપણને બી ઓનલાઈન જ કરવા મળે હ પણ
એટલું ઓનલાઈન સ્ટડી બી થાય બધું જ થઈ જાય મારું.
હા કરે જ ને કેટલાક લોકો ઓનલાઈન પેલું ટુશન જેવું.
હા એજ ક્લાસીસ થી ચલાવે.
ઓનલાઈન ભી કરે ને ઓફલાઈન ભી કરે.
હા હવે જેને જે રીતે પાક હોય એ રીતે.
હમ. હા પણ ઓફલાઈન ત નહી સારું બી પણ ઓનલાઈનમાં તે તો. ફોન માં તો બીજું બધું બી હોય કે નહી. ઇન્સ્ટાગ્રામમાં રીલ જોવાનું મન થઈ ગયું ક્લાસીસ ટેન કરવા બ
તો પછી ક્લાસ લઈ જાય એ.
અ એના કરતા તો એ ઓફલાઈન હારું કે.
એજ તો પણ એટલે એ. ફાયદો બી છે કે અગર ઓનલાઈન કરે તો એનાક બ થ હમ.
હા એ બી છે.
ને એમ ત્યાં સુધી જ જવાનું આથી.
હા અંયા ઘર બેઠ ઠા ગમે તા ક્લાસીસ ચાલતી હોય જોઈન થઈ શકીએ આપડે.
હ હવે જેને જે રીતે પાક એવી રીતે.
હમ. અહી તો એમ તો શોધવાવામાં જ એમ ટાઈમ નીકળી જાય. કા છે ને કાની.
એટલે જ તો. જયારે કોરોના હતો ત્યારે તો આવી રીતે તો. ચાલતું હતું સ્કૂલમાં ટ્યુશનમાં બધા ક્લાસીસ.
ઓનલાઈન જ ચાલે હ એક વાર ચાલુ થઇ ગયું એટલે.
એટલા ટાઈમ માટે એવી રીતે વરી. એમાં પછી.
હા બોટ વેલું એે લોકો એ. એમાં બી તો એમાં ઓનલાઈન જયારે ક્લાસીસ ચાલુ થયેલી એમાં બી અડધા જોઈન્ટ થતા અને અડધા ની થતા.
હાજ તો એજ તો કેને અડધા ને સમજ પડે અડધા ને
અડધા ને નહ પડે ગમે ત્યારે આવે ગમે ત્યારે જાય એમાં તો એવું પાછું થાય.
તે પછું એવું હો. તો હમ્મ.
હમ્મ.
જેના કરતા એ બી સારું છે કે ઓફલાઈનમાં એમ બધા જાય એમ. હજી બે સવાલ કરીને આપણેે આપણને સમજ પડી બી જાય. એટલે બંનેઓના ફાયદા બી છે નુકસાન ભી છે જ એક તો છે હવે.
બધી જ વસ્તુ ના ફાયદા હોય તો નુકસાન ભી હોય જ. પણ આના તો કઈ વધારે જ જેવા છે.
ઓ ઓનલાઈન ના ને?
હા.
હા.
કઈ નહીં તો પછી મળીએ કાલે.
હા હા કાલે મળીએે કાલે ભી તો લાઈક ઝીરો લાઈક તો છે.
હા કઈ નહી તો બાય બાય.
હા બાય બાય.
હમ્મ.
હમ્મ.